નીતાબેન કેમ છે?
બસ મજા મજા તમને કેમ છે?
બસ અમને મજા ખાઈ પી ને જલસા કરીએે છીએ જો અ ચોમાસાની સિઝન માં. એને મસ્તી ને ભજીયા હોય. તાણ ના બટેકા ના ને છુંદા ના ને ડુંગળી ના ને. ખાઈ પી ને રોજ મજા કરીએ ઘરે નવી નવી વાનગી ઈ બનાવીએ છીએ ટ્રાય કરીએ છીએ. નવરા હોય એટલે કોક દી પંજાબી હોય કોક દી ચાઈનીઝ હોય. સાઉથ ઇન્ડિયન હોય. તો ઉત્પમ બનાવી ઉત્પમ બનતો નથી મારા મમ્મીથી ઈ થોડાક એમાં. ફાવે નહિ એને હંડુવા ઉત્પમ માં ઈ બધા માં. તમે કયો તમે કેવું હાલે છે ચોમાસાનું?
અમારે તો બોઉ જ ચોમાસાનું જ સિઝન છે એટલે કેવાય ને કે સિઝન પ્રમાણે વરસાદ નથી આ વખતે. અમ બધાય એકદમ વરસાદની રાહ જોઈને બેઠા છે. કે જો વરસાદ થાશે તો માણસોના ધંધા ખુલશે. અને ખેડૂતો તો આપડા કરતા ડબલ રાહ જોતા હસે કેમ કે એ લોકોને ખેતી કરવી હોય એ લોકો ખેતી કરશે ત્યારે આપડે પાક ઉગસે ત્યારે આપડે કેવાય ને કે ખોરાક લઈ શકશું. અને કાંઈ ધંધા ખૂલશે નવા બાકી તો શું કેવાય કે વ ચોમાસામાં વરસાદ જ નઈ થાય તો બધી વસ્તુમાં પણ મોંઘવારી એટલી વધી જાશે રોજબરોજની અને માણસ ણસોની રોજગારીઓમાં પણ ઘટાડો થઈ જાશે. તો હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે